કેમ છો હેલો કેમ છો નમસ્કાર
બસ મજામાં તમે કેમ છો
મજામાં અવાજ આવે જ મારો
હા આવી છે મે
હા આજે આપણેે રોજ કસરત કરવાના ફાયદા વિશે વાત કરીશું બરોબર આજકાલ ઘણા લોકો આજકાલ ઘણા લોકો કામમાં વ્યસ્ત રહે છે તેથી કસરત માટે સમય કાઢવો મુશ્કેલ લાગે છે પરંતુ થોડો સમય પણ શરીર માટે ઘણો લાભદાયક બની શકે છે
તમારી વાત બિલકુલ સાચી છે ઘણા લોકો માને છે કે કસરત એટલે માત્ર જીમમાં જવું પરંતુ એવું નથી સવાર કે સાંજે થોડું ચાલવું દોડવું યોગ કરવો અથવા સરળ સ્ટ્રેચિંગ કરવું પણ કસરત જ છે
રોજ કસરત કરવાથી શરીર તંદુરસ્ત રહે છે શરીરમાં. ચપળતા આવે છે અને આખો દિવસ કામ કરવામાં થાક લાગતો. થાક લાગતો નથી
સાચી વાત છે હા અને મન પણ તમારું બહુ જ પ્રસન્ન રહે છે રાઈટ જયારે કસરત કરીએ ત્યારે શરીરમાં નવી ઉર્જાનો અનુભવ થાય છે. કામમાં ધ્યાન પણ વધુ સારી રીતે
ઘણા લોકો કહે છે કે તેમની પાસે સમય નથી પરંતુ જો દિવસ ના માત્ર વીસ કે ત્રીસ મિનિટ પણ કાઢવામાં આવે તો તે સારી શરૂઆત બની શકે છે
સાચું શરૂઆત ધીમે ધીમે કરવી જોઈએ એક જ દિવસમાં વધારે કસરત કરવાથી શરીર ને તકલીફ થઈ શકે, નિયમિતતા વધુ મહત્વની છે.
કસરત માત્ર યુવાનો માટે નથી આ લોકો પોતાની પરીક્ષમ કરી શકે છે.
બિલકુલ. બાળકો માટે રમવું પણ એક પ્રકારની કસરત જ છે. જયારે મોટા લોકો માટે ચાલવું, યોગ અથવા હળવી કસરત સારી રહે છે.
દૈનિક જીવનનો ભાગ બનાવી દેવા આમાં ઘણા ફાયદા જોવા મળે છે.
હા અને પરિવારના બધા સભ્યો સાથે મળીને કસરત કરવામાં આવી તો વધુ આનંદ આવે છે. અને એકબીજાને પ્રોત્સાહન પણ મળે છે.
કસરત સાથે સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે. આ ત્રણ બાબતો મળીને સારું સ્વાસ્થ્ય આપે છે.
એકદમ સાચું સારી ટેવો નાની શરૂઆતથી રોજ થોડું ચાલવું. કે સીડી નો ઉપયોગ કરવો. જેવી નાની બાબતો પણ ખૂબ જ ઉપયોગી બની શકે છે.
કસરતના સામાન્ય ફાયદા વિશે વાત કરી હવે વાત કરીએ કે કસરત ને રોજિંદા જીવનનો ભાગ કેવી રીતે બનાવી શકાય?
હા ઘણી વખત લોકો ઉત્સાહ થી શરૂઆત કરે છે. પરંતુ થોડા દિવસ પછી તે બંધ કરી દે છે. તેનું મુખ્ય કારણ એ છે કે શરૂઆતમાં ખુબ મોટા લક્ષ્ય રાખવામાં આવે છે.
સાચું. જો શરૂઆતમાં માત્ર પંદર થી વીસ મિનિટ ચાલવાનું નક્કી કરીએ. તો તેને લાંબા સમય સુધી ચાલુ રાખવું સરળ બને છે.
હા નિયમિતતા સૌથી મહત્વની છે. દરરોજ થોડું કરવું એક દિવસમાં ઘણું કરીને પછી ઘણા દિવસ આરામ કરતા કરતા કરતા વધુ સારું.
ઘણા લોકો સવારે કસરત કરવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાક લોકોને સાંજ નો સમય અનુકૂળ લાગે છે.
હા એટલે બધે સારા જ છે મહત્વની વાત એ છે
ચાલવું એ સૌથી સરળ કસરત છે. તેના માટે ખાસ સાધનોની જરૂર પડતી નથી.
સાચું. જી કરી શકે છે.
ઘણા લોકો લિફ્ટ નો ઉપયોગ કરે છે, જો શક્ય હોય